હલો કેમ છો? કેમ છો?
મજામાં, એકદમ મજામાં તમે કેમ છો?
બસ, મજા કીધું ચાલો આજે. તો અષાઢી બીજ છે. તો અષાઢી બીજ ના જય શ્રી કૃષ્ણ રામ રામ.
કે રામ, રામ.
હ શું ક્યા જાવ છે અષાઢી બીજની શું તૈયારી છે. અમારે તો અહીં બધા સવારના પોરમાં રેડી થઈને ની કળી પડ્યા છે. બધા ભગવાન ના દર્શન કરવા અને આજે રથયાત્રા હોય એટલે. બધા એવા તૈયાર થઈ રેડી થઈ ને ઠાઠમાટ થઈને. બધાં એકદમ. બોયસ લોકો પોતાની રીતે અને ગર્લ્સ લોકો પોતાની રીતે નીકળી પૈડા છે. કે ભગવાનના દર્શન કરવા જઈએ. ને રથયાત્રાનો લાવો લેવા જઈએ. તો અમારે તો અહી બહુ જ બધાને. અષાઢી બીજના તો બધા રાહ જોઈ ને એવા બેઠા હોય. કે નઈ જલ્દી અષાઢી બીજ આવે અને. અષાઢી બીજ ની વાત કરીએ. તો ખેડૂત લોકો પણ એટલી જ બીજની રાહ જોતા હોય છે કે નઈ. આપડે અ દિવસ એકદમ અ. કહીએ ને તો કે એકદમ શુભ દિવસ કેહેવાય. કે તે દી આ દિવસે આપણેે મુહૂર્ત કે કઈ જોવું ન પડે કે બધા ખેડૂત લોકો. પોતાના ખેતરમાં આજે વાવણા કરી રહ્યા હોય. અ ઘણા લોકો પોતાના ન્યૂ ગાડીને. ન્યુ ઘરને બધાના આજે. શુભ દિવસ છે. તો બધા આજે તેમનું ઉદઘાટન કરી રહ્યા હોય. તો અમારે તો અહી બધું અલગ અલગ પ્રકારનું હોય. અને બધા એક બીજાના ઘરે જે શ્રી કૃષ્ણ કરવા આવે. બેસવા આવે ચા, પાણી, ઠંડુ પીવી. અને બધા સાથે મળીને અમારે અહી. અ બધા, રથયાત્રામાં જાય છે. બધા અ- શું કેવાય? કે, રથયાત્રાની મજા માણવા- અને કેવાય કે, ભગવાન શ્રી કૃષ્ણ સુભદ્રાજી અને બલરામ- -જીના દર્શન કરવા, ત્રણેય ભાઈ બહેનના. અને મસ્ત રથયાત્રા હોય છે. ને, સાથે સાથે પ્રસાદી પણ એવી મસ્ત- -તો હોય છે. અલગ અલગ જગ્યા એ બધી અલગ અલગ પ્રકારની હોય છે. અને એમાંઈ પાછી બીજ છે, એટલે અ કેવાય ને કે રામા- -પીર ભગવાનની બીજ કહેવાય મોટામાં મોટી. એટલે અમારે ઘણી જગ્યા, અહી રામાપીરના મંદિરે પણ એટલો- -અ પ્રસંગ સરસ હોય છે. અને ત્યાં, પણ એવી પ્રસાદી હોય છે કે ગુંદી ગાંઠિયા હોય અ- -ને અલગ અલગ ભવ્ય કલાકારોને બોલાવી- -અને મસ્ત ડાયરાને બધું હોય છે. તો તમારે ત્યાં કઈ રી- -હોય છે? તમે જરાક દર્શાવશો?
હા, હા. એટલે, રથયાત્રાની વાત કરું તો, હું તો નાની હતી ને, ત્યારે અમે અમદાવાદ જ હતા. અને એમાં પણ, મારા માસી જે મેન સિટી એરિયા કહેવાય ને રાય- -પૂરને ખાડિયા ત્યાં જ રેતા તા. એટલે મેં તો- હું સમજણી થઈ ત્યાંથી, તમે માની લો ને કે ચાર પાંચ વર્ષની હતી. ત્યારથી લઈને કોલેજ કરી. ત્યાં સુધી, અમે દર સાલ રથયાત્રા અમે જોઈ છે. અમે ભગવાન જગ- -ન્નાથજીના દર્શન કરેલા છે, તો મારા માસી નું ઘર હોય ત્યાંથી- -થી જ આખી રથયાત્રા પસાર થાય. એમના ઘર આગળથી જ પસાર થતી તી. તો, એ ટાઈમ ફિક્સ હતો કે, સવારે સાડા આઠ થી નવની આસપાસ- - ત્યાંથી રથયાત્રાની શરૂઆત થાય છે. તો, અમે તો સવારે વહેલા છ વાગ્યે ઊઠી- અને, સાત-સાડા સાત વાગ્યે, રિક્ષા કરીને રથયાત્રા આવે એના પહેલાં માસીના ઘરે પહોંચી જઈએ. પછી, નવ વાગ્યાની આસપાસ શરૂ થાય. તો, સૌથી પહેલાં એમાં એવી રીતે હોય છે, અમદાવાદમાં એવુ- હોય છે, ત્યાં સૌથી પહેલાં અખાડાવાળા આવે. એમાં, ઘણા બધા અખાડાના ગ્રુપ હોય છે, અલગ-અલગ- તો, પાંચ છ એવી રીતે અખાડાના ગ્રૂપ આવે, તો એ લોકો- એ છે કેને, આમ આખુ શરીર ઉપર આમ તેલ લગાવીને આયા- -હોય ને, પોતાની કસરતો બતાવે ને, પોતાનું આમ બોડી બતાવે. -અખાડાવાળા. -અને અલગ-અલગ કરતબો બતાવે. એના પછી ઘોડા આવે. -અલગ-અલગ શણગારેલા અને બહુ જ સરસ ઘોડા હોય. -પછી ભજન મંડળીવાળાં બહેનોનું, આખું ગ્રુપ વારા ફરતી આવે. કે, એ લોકો સરસ ભગવાનનાં ભજનો ગાતાં-ગાતાં એકદમ આમ ખુશીથી આવે. થતાં-થતાં અને ડાન્સ કરતાં-કરતાં જતા હોય. પછી, હાથીઓ આવે, તો ઓછામાં ઓછા વીસથી- -પચીસ તો વધારે હશે કદાચ, એનાથી વધારે હાથીઓ જાય ત્યાંથી. તો, ત્યારે અમે બધા હાથીઓને કેળાં અને એવું બધું આપીએ. ખવડાઈએ ફ્રૂટ્સ, ખવડાઈએ ને એવું બધું, અને પછી ટ્રક ચાલુ થાય. -તો એ રથયાત્રા મા તો તમને ખબર જ હશે, કેટલી મોટી હોય છે. તો અ નેવુંથી સો જેવા ટ્રક હોય, અલગ-અલગ કોઈ પણ ટોપીક ઉપર અ એનો ડેકોરેશન કરેલો હોય. કે ત્યારે જે પણ રિસન્ટ ચાલતું હોય, જે પણ ન્યૂઝ ચાલતા હોય. એ પ્રમાણેનું ડેકોરેશન કર્યું હોય, કોઈ અમરનાથનો સીન બનાવ્યો હોય એવું. કોઈએ ચારધામની યાત્રાનો સીન બનાવ્યો હોય. કોઈએ ગાંધીજી બનીને કોઈ ટ્રકમાં ઊભા હોય, અલગ-અલગ વેશભૂષા કરેલી હોય. તો એવી રીતે બધા ટ્રક જાય. અને દરેક ટ્રકવાળા જે પણ રસ્તામાં ઊભા હોય એ લોકોને પ્રસાદ આપતા જાય. તો અમે લોકો મોટી બેગ લઈને ઊભા હોઈએ, તો ફણગાવેલા મગનો પ્રસાદ પ્રસાદ હોય, જાંબુનો હોય અને છોકરાઓ માટે બધા ટ્રક વડા, એ ચોકલેટ તો રાખવી જ હોય. તો જ્યારે એટલા ટ્રક પૂરા થાય ને, ત્યારે મને યાદ છે કે અમારી આખી જે થેલી હતી તેએ પ્રસાદથી ભરાઈ જતી હતી, કે મગ, જાંબુ અને ચોકલેટો તો નાના હતા ત્યારે તો આ વસ્તુમાં એટલી મજા આવતી હતી. કેટલી બધી ચોકલેટ એકસાથે અમને મળી જતી તી! અને સૌથી છેલ્લે પછીઅ સુભદ્રાજી, બલરામજી અને જગન્નાથજીનો રથ આવે, ઘણા બધા લોકો પહેલાં રસીથી અ એ રથને ખેંચતા હોય. અને ઉપરથી એ લોકોને એટલી ગરમી લાગતી હોય કેવું હોય તો પાણીની ડોલો એ લોકો ઉપર લોકો ઉપર રેડે છે જેથી કરીને એ લોકોને ઠંડક મળે. એ લોકોનો થાક ઓછો થાય, પછી અમે એકદમ નજીક જઈએ. જોકે ભીડ બહુ હોય, પણ પછી ભગવાનનાં દર્શન કરીએ. અને એમાં પણ બહુ જ મજા આવે. અને બીજી એક વાત પણ મને યાદ છે કે અત્યાર સુધી કોઈ દિવસ એવું નથી થયું કે રથયાત્રા હોય અને વરસાદ ન આવ્યો હોય. એટલે બધા એવું કે ને અષાઢી બીજ એટલે વરસાદ તો આવે જ, તો એ વાત અત્યાર સુધી તો દર સાલ સાચી પડી જ છે કે આજના દિવસે વરસાદ તો આવે જ છે.
હા -તમે કીધું એ વાત એકદમ સાચી છે. તમે આ બધી વાત કરી એટલું બધું મને એમનો અંદાજો નો તો કે મેં રથયાત્રા જોઈ નથી. મેં ફોન મને એમ જોય જોય ને એ મારી બેને આજે મને વિડીયો કોલે દેખ વિડીયો કોલ કર્યો હતો. એટલે રથયાત્રા તો મોટી એક જ છે પણ આજુબાજુના વિસ્તારમાં નાની નાની રથયાત્રા યાત્રા નીકળતી હશે મને ખબર નથી બાકી પણ એના ઘર પાસેથી નાનકડી એવી રથયાત્રા નીકળી હશે તો એણે મને દર્શન કરાવ્યા બાકી તમે મને કીધું ઈ વાત ની મને ખબર નોતી અને મેં ઘણા બધા વિડીયોમાં જોયું છે કે પાછળથી ને કે ઉપરથી ને પાણી ની ડોલ રેડે છે ભગવાન ઉપર એ વિડીયોમાં આજ સવારે એવું જોયું કે બધાના ફોનમાં સ્ટેટસ સ્ટોરીઓ જોવી તો અષાઢી બીજ ના રામ રામ ને રામાધણી ના ગીત ને એ જ બધું પણ તમે જે મને એ કીધું કે જે રસી થી ન આગળ માણસો છે ખેંચતા હોય રથને તો એને ગરમી થાતી હોય એને ઠંડક આપવા એ લોકો પાણી રેડતા હોય. આવ-આવું બધું મને ખબર નોતી તો તમે મને એ કીધું તો મને એ વાત જાણવા મળી. પણ રથયાત્રાની સાથે તમે જે કીધું કે પ્રસાદી ભગવાનની હોય તો પેલા તો પ્રસાદી સાથે આપડે એ લોકો મરતા કે, નહીં ભગવાનની પ્રસાદી છે. અને એ પ્રસાદી આપને ઠી પણ એવી લાગે કે આપડે એજ વસ્તુ આપડે ઘરે બનાવીએ તો આપણે એવો ટેસ્ટ ના આવે કેઈ ને કે સ ત્યનારાયણની ભગવાન માં આપણે જે શીરો બનાવીએ પૂજામાં તો એ આપણે એમ થાય કે આપણે ખાધાં જ કરીએ પણ આપણે એમનો રેગ્યુલર અ એકાદ દિવસ જો શીરો બનાવવ્યો હોય તો આપણે એ એવો ટેસ્ટ નો આવે. ભગવાનની પ્રસાદી નો અ મહત્વ ઇજ છે કે પ્રસાદી કેવાય ને કે જે એકદમ મીઠી આપને લાગે અને આ તમે કીધું એમ કે પીપરથી ને પ્રસાદ થી આખી થેલી ભરાઈ જાય પણ એ પીપર આપને એટલી ગમે પણ ભલે ને આપડા ઘરે પિપરો એટલી હોય પણ તો એ આપને ઈ પ્રસાદી નો લાભ મળે ને ઈ પ્રસાદ આપણે ખાઈએ તો એટલી મજા આવે પણ સાથે સાથે એમાં તમે રથયાત્રામાં લાખો માણસો હશે એવો મને ખબર નથી પણ મેં બધું વિડિયો માં જોયું છે પણ સાથે સાથે એટલું માણસો અમુક માણસો ને તો નુકસાન પણ થઈ જતું હોય સે ને. કે આટલું પબ્લિક હોય એમાં કોક તો કચડાઈ જતું હોય સે કોક ને શ્વાસ ના લઈ શકે તો કોકોને હુમલો કે એટેક પણ એવું આવી જતું હોય સે પણ મને એવી ખબર નથી પણ હું તો મારા મગજ થી ને એવો અંદાજો લગાડું છું કે એવું બની શકે કે આટલું પબ્લિક હોય તો ગરમી તો થવાની જ છે. અને એવું નથી કે બધાં માણસો ગરમી સહન કરી શકે. કોક થી ના પણ થાય તો કોકને એટેક કે હુમલો એવું કંઈક આવી શકે એટલે હું તો મારાં અંદાજ થી એવું તમને કહીં શકુ કે એવું બની
બની શકે કે કોઈ માણહ ને એવું ઘેરે થયું હોય તો કે તમને એવો અનુભવ હોય તો તમે જરાક મને કેશો?
હા. ના, એટલે બની શકે કારણ કે એ બધાં લોકોની પોતપોતાની તબિયત ઉપર આધાર રાખે. પણ આમા પેલેથી જ અ વ્યવસ્થા કરવા વાળા ને ખબર હોય કે આટલી લોકો લાખો માણસ આવવાના છે. ને આટલી ભીડ રહેવાની છે. તો કોઈની તબિયત તો બગડી પણ શકે. તો પોલીસ એ વાતનું પણ ધ્યાન રાખે છે કે ધક્કા મુક્કી ના થાય. એ લોકો ને કંઈ ઝઘડા ના થાય કે મારા મારી ના થાય કે એકબીજા ઉપર પડી ના જાય કોઈ કચડાઈ ના જાય એટલે સતત પોલીસ નો બંદોબસ્ત હોય છે. એ લોકો આ એકદમ ધ્યાન રાખતા હોય છે. અને સાથે સાથે દરેક એરિયામાં એ જે જે પાલટી વાળા હોય એ લોકો એને એવી રીતે એમ્બ્યુલન્સ પણ રાખેલી હોય છે. કે જયારે પણ એવી રીતે ઈમરજન્સી ની જરૂર હોય કે જ્યારે પણ ડોક ટર ની જરૂર એકદમ આવી પડે તો કોઈ વ્યક્તિ હેરાન ના થાય. તો એ પણ કોર્પોરેશન વાળા ધ્યાન રાખતા હોય છે. અને સાથે સાથે કડક બંદોબસ્ત તો એટલો હોય છે કારણ કે શરૂઆતમાં તો પણ થતું હતુ કે પેલું કોમી રણ રમખાણો બહું થતાં હતાં. અમદાવાદમાં કે એ વસ્તુ ના ઝઘડા થઈ જાય કે મારા મારી થઈ જાય. તો પણ ઘણાં વર્ષોથી હવે સારું છે તે બધું નથી થતું. અ બંધ થઈ ગયું છે. અને સાથે સાથે અને એના જ માટે થઈને એટલા બધા પોલીસ. નો બંદોબસ્ત હોય છે કે રથયાત્રા સવારે. સાડા છ સાત વાગ્યા થી નીકળે. ત્યાંથી લઈને સાંજે જયારે ભગવાન નિજ મંદિર માં પાછા પધારે. ત્યાં સુધીમાં અ જેટલા પણ રસ્તે થી ભગવાનની રથયાત્રા પસાર થાય ત્યાં બધા. તેજ પોલીસો ભી હોય છે ખડે પગે અને. કોઈ પણ. એવું અનિચ્છનીય બનાવ ના બને એનું એ લોકા ખાસ ધ્યાન રાખતા હોય છે.
હમમ, તો. મેં છે ને આજે એક સ્ટોરી સાંભળી તી કે ભગવાન શ્રી કૃષ્ણ મીન્સ. કે જગન્નાથ ભગવાન ને બલરામ ભગવાન છે. એમની બહેનને ઈ આખો રાજમહેલ કેહેવાય કે એમની રાજાપુરી કેવાય. કે આખું ગામ છે એ દેખાડવાને ગામ વાસીઓને દેખાડવાને. એકું ગામ ફેરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી છે. એ સુભદ્રાજી ને આખું ગામ ફેરવવા માટે રથમાં લઈ જાય છે અને એ દિવસ છે ને. એ બે જૂન દિવસ હતો એટલે ત્યારથી ન બધા કેવાય ને. કે માણસો છે ને આ અસાઢીબીજ તરીકે ઉજવે છે. અને કેવાય ને કે પેલો આખા વર્ષનો એક એવો દિવસ છે. કે ભગવાન સામેથી આવીને પોતે અ પોતાના દર્શ. દર્શન માણસોને આપે છે કે તે દિવસે માણસોને સામેથી ભગવાન ના દર્શન કરવા જવું પડતું નથી. એટલે આટલી મને ખબર હતી બાકી તમે મને કીધું. અને ઈ વાત મને જાણવા મળી. એટલી બધી તો મને રથયાત્રા વિશે ખબર નતી પણ. તમે મને કીધું એના બદલ તમારો ખુબ ખુબ આભાર.
હ મને પણ તમારી જોડે વાત કરીને આજે ખુબ જ મઝા આઈ. આમ પણ આજનો દિવસ આપણા બધા માટે ખાસ છે. તો એ ખાસ દિવસની વાતો કરવાની પણ આજે બહુ મઝા આઈ. હા ચલો જય જગન્નાથ.
જય જગન્નાથ.